હલો.
હેલો હા નમસ્તે
નમસ્તે કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. બોલો આજે શું કરી રહ્યા છો
કાઈ નહી બેસી રહી હતી
હમ્મ હા દિવાળી નજીક આવી રહી છે તો ચાલો ને આજે આપણે દિવાળી વિશે વાત કરીએ
હા જરૂર દિવાળી તો મારા મનપસંદ તહેવારો માંથી એક છે.
હા મારા માટે પણ દિવાળી ને પ્રકાશ નો તહેવાર કહેવામાં પણ આવે છે.
સાચું આ તહેવાર અંધકાર પર પ્રકાશના અસત્ય પર સ
હા તમે સાચું કીધું અને દિવાળી અ શા માટે ઉજવામાં આવે છે વડા લાઇટ નથી